હ.
કેમ છો મજામાં?
હા બસ મજામાં કેવું ચાલે તમારે?
બસ ચો શાંતિ ચાાલ છે, અત્યારે તો
એવું તો બસ એક પ્ર ના આવ્યો મગજમાં કે આપણા માટે આમ શું ઇમ્પોર્ટન્ટ છે સમય કે પૈસા?
અત્યાર ટાઈમ પ્રમાણે જોઈએ તો મહત્વનું તો બંને જ હોય છે.
હા.
પૈસા મહત્વના હોય છે, સમય મહત્વનો હોય છે. પણ અત્યારના માણસો પ્રમાણે પૈસા મહત્વના વધારે હોય છે. કારણ કે પૈસ શા પાછળ અત્યારનો કિંમતી સમય જે જાય છે, એ લોકોને દેખાતું નથી
હા.
છે એક એક સેકન્ડ છે. એ પૈસા કમાવા પાછળ જ જતી રે છે કે સવારથી સાંજ ક્યારે પડી જાય છે. એ લોકોને ખબર પડતી નથી.
હા. મારા મતે તો કેવું કે તમે પૈસા ગુમાવ્યા પછી ફરી કમાઈ શકાય છે. પરંતુ ગુમાવેલો સમય છે. એ પછી ક્યારેય પાછો આવતો નથી હોતો. અને જીવનમાં આ સમય અને પૈસા બંનેનું મહત્વ છે. પૈસાથી ઘણી બધુ બધી વસ્તુ આપણે ખરીદી શકીએ છે. પરંતુ સમય ખરીદી શકતા નથી
એ તો સાચી જ વાત કરી આ તમે
હા એથી આમ સમય ને જો જીવનની સૌથી કિંમતી સંબંધી માનવામાં આવે તો સારું રહેે
હા સમય સૌથી કિંમતી કેવાય.
હા. અને પૈસા કેવું કે આપણા જીવનની આમ ઘણી જરૂરિયાતીઓ જે બેઝિક જરૂરિયાતો છે. થે ઘણી આપડી મનની જરૂરિયાતો છે, એ પણ આમ પૂરી પાડવામાં ઘણી જરૂરી રોલ પ્લે કરતા હોય. ભોજન! હા, ભોજન. શિક્ષણ લઈ લો, આરોગ્ય લઈ લો, અને અન્ય સુવિધાઓ માટે પણ આમ પૈસા જરૂરી છે. કેમ કે પૈસા વગર તો હાલ આપડણે આમ ક્યાંય કરી કશું કરી શકતા પણ નથી.
નથી કરી શકતા.
જો આમ સમય નો યોગ્ય ઉપયોગ કરવામાં ના આવે ને તો પૈસા કમાવવાની તક પણ આપડે ગુમાવી શકીએ છે.
સાચી વાત કીધી તમે સમય એટલો મહત્વનો છે, ને કે જો આપણને સમય નો ઉપયોગ કરતા ન આવડતો હોય તો એ વેડફાઈ જાય એ ખબર ના પડે. બધા આપડે ભણતા હોય ત્યારે એવું છે, કે આ ભણવાનો સમય છે, ભણી લો પછી આ સમય પાછો ના આવે ત્યારે આપડું ધ્યાન આગળ પાછળ જતું હોય
ત્યારે આપણને ખબર ના પડે પણ જયારે સમય જતો રહે ને જયારે આપણે અ કમાવાના ફિલ્ડ માં કોર્પોરેટ ફિલ્ડ માં આઈએ ત્યારે ખબર પડે કે જયારે સમય આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતો જરૂરી હતો ત્યારે આપણે ધ્યાન ના આપ્યું.
હા, અને મેં તો કહું ને તો આજકાલ તો મેં ઘણા જે નોકરી કરતા લોકો છે, ને એમના મોે જ સાંભળેલું છે, કે મેં મારા સમયમાં જો મેં કોલેજમાં હતો કે શાળામાં હતો ત સારી રીતે ભણી લીધું હોત તો આજે હું આ નોકરી ના કરતો હોત. એ આપણેે સાંભળ્યું જ હશે.
એટલે સમય ન મહત્વ ત્યારે જ સમજાય જયારે આપણે એક મતલબ એક એના માટે આપડી પોસ્ટ ના થતી હોય મતલબ આગળના વધ હોય કે થોડું વસ્તુ માટે આપણે રઈ જતા હોય
હા હા એ ઘણી ખરી
હોય પછી કોલેજ ની વાત કરીએ કોલેજ માં એડમિશન લેવા જઈએ એક માર્ક્સ માટે બે માર્ક્સ માટે રહી જતા હોય
હા હા સાચી વાત છે, એ તો
ત્યાં આપડી મતલબ સીટ ના મળતી હોય ત્યારે આપણને સમય નું મહત્વ ખબર પડે
હા, એ તો વાત સાચી છે. કેમ કે મારી ફ્રેન્ડ હતી એને જે એવું થયું હતું કે અમારે આમ જનરલી ગવર્મેન્ટ કોલેજમાં એ અ એડમિશન લેવું તું પણ એ એક માર્ક્સ માટે રહી ગઈ હતી એના લીધે એનું એડમિશન ના થઈ શક્યું. એટલે ત્યારે જ સમજાય અને એવું થાય કે મેં એટલા એ સમયે આમ વાંચી લીધું હોત તો મારો એક માર્ક્સ વધી ગયો હોત તો હું હાલ હાજ હાલમાં આ સ્થિતિમાં ના હોત
ના, હો સાચી વાત છે, બિલકુલ તમારી સાચી વાત છે.
સમય નું યોગ્ય આયોજન કરનાર વ્યક્તિ જીવનમાં વધુ સફળ બને છે. વિદ્યાર્થી આમ સમયસર અભ્યાસ કરે તો સારા પરિણામ મેળવી શકે છે.
આપણને હંમેશા નાનપણથી જ શીખવાડવામાં આવે જયારે આપણે ભણતા હોય ત્યારે તે સમય નો ઉપયોગ કરતા શીખ દરરોજ નું દરરોજ વાંચતા શીખો દરરોજ નું દરરોજ આપડે સમજતા શીખો. એટલે આપણને એ જ કે છે, કે તમારો સમય આજનો સમય છે, એને ઉપયોગ કરતા શીખો કે કાલ પણ ના ઢોળી જવાય કારણ કે આજનો સમય તો પાછો આવે નહી કાલે એટલે આપણને નાનપણથી શીખવાડવામાં આવે છે.
અને નાનપણમાં કેવું માતા પિતા પણ હોય છે, કે તમારા ભણતર ને લઈને એક યોગ્ય ટાઈમટેબલ બનાવો કે તમે તમારી જે સમય છે, જે કિંમતી છે, એનું એક એક સમયનો તમે ઉપયોગ કરો એ પણ તમારું કરિયર બનાવવા માટે તમાને ભણતરમાં આ ગળ વધવા માટે અને જો વિદ્યાર્થી એ સમયનું યોગ્ય સર આમ આયોજન કરે છે. તો એ પોતાની લાઈફમાં સફળ પણ બની શકે છે.
એ વ્યક્તિ સફળતાની એટલી ઊંચાઈ એ જાય છે, ને
હા.
કો પહોંચવાના સપના જોતા જ હોય છે.
હા અને કર્મચારી જો સમયનું પાલન કરે તો પોતાની કારકિર્દીમાં આગ ળ વધી શકે છે. તેથી આમ સમયનું મહત્વ પૈસા કરતા પણ આમ વધુ હોય છે. જોકે પૈસાને પણ આપણે આમ અવગણી ના શકીએ કેમકે હાલ તો કેવું કે તમે ખુશીઓ પણ પૈસાથી ખરીદી શકતા હોવ છો કોઈ નાનું બાળક છે, રડતું છે. એને કોઈ એક ડોલ કે એવું જોઈએ છે. તો એને તમે પૈસા આપીને ડોલ લઈને એ બાળકને આમ ખુશી પન આપી શકો છો.
સાચી વાત છે, એકદમ
હા અને સમજદારી પૂર્વક જો પૈસાનું સંચાલન આપડે કરવું જોઈએ સમય અને પૈસા બંનેનો જો યોગ્ય રીતે જીવનનો ઉપયોગ કર રવામાં આવે તો સુખી અને સફળ બનાવી શકે છે.
હા હા અમારે અમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે અમારા એક સર હતા એમને હંમેશા એવું શીખવાડતા મતલબ એવી કહેવત કેતા તે પૈસાથી સો ટકા સુખ નથી મળતું પણ ન્વાણું ટકા તો મળેજ છે. તો આપડે ઉઠીએ ત્યાંથી કઈ એવી વસ્તુ છે, જે પૈસાથી નથી ખરીદી શકતા
હા સાચી વાત છે. અને અમુક વાર તો કેવું થાય કે તમે ક્યાંય બહાર રેતા હોવ તમારા દાદી દાદી પાસે દાદા દાદી પાસે પણ જો તમને સમય મલે ને તો તમે એમને પણ આમ ખુશી આપી શકો છો. ને હા અને આજના યુગમાં તો કેવું ઘણા લોકો આમ વધુ પૈસો કમાવાની દોડમાં છેને પરિવાર છે, સ્વાસ્થ્ય છે, અને પોતાના માટેનો આમ સમય જ ગુમાવી દેતા હોય છે. એટલા વ્યસ્ત થઈ જાય છે, ને કે પોતાના સ્વાસ્થ્યને પણ આમ જોતા નહીં બસ ખાલી પૈસા કમાવા અને એજ કરવું અને એ લોક હા અને એ લોકો તો આમ પોતાના પરિવાર સાથે પણ એટલો સમય વિતાવી નહી શકતા કામના લઈને લીધે પણ. એ સમયમાં જે તમે તમારા પરિવાર સાથે અ સમય વિતાવેલો હોય એક ઘણી સારી યાદ બની શકે છે.
હા એટલે આ બધા પરથી આપણને એટલી ખબર પડે કે જીવન માં બધી વસ્તુઓને સરખું મહત્વ આપવું જોઈએ સમય છે પૈસા છે કારણ કે પૈસા કમાવું એ અમુક લોકો માટે શોખ બની જતો હોય પણ જયારે અમુક લોકો માટે જરૂરિયાત બની જતી હોય કે ઘરમાં દસ વ્યક્તિ રેતા હોય અને એક જણ કમાં આવનારું હોય એને બાર કલાક પંદર કલાક વીસ વીસ તો નહીં બાર કલાક પંદર કલાક નું કામ તો કરવું જ પડે કમ્પલસરી
હા અને સાચી સફળતા એ છે કે આપણેે આમ સમય પૈસા સંબંધો વચ્ચે આમ સંતુલન જાળવી રાખવું જોઈએ જે અમુક સમયમાં હા અને અમુક લોકો કોઈ સંતુલન જાળવી શકતા નથી એટલે ઘણા જ હેરાન થતા હોય છે
પછી છેલ્લે અફસોસ કર્યા સિવાયનો બીજો કોઈ ચાન્સ હોતો નથી
હા અને સમયનો આપણે સદઉપયોગ જ આપડા સફળ જીવનની આમ ચાવી છે ને એ પણ કહી શકીએ કારણ કે જો યુ હ કેમ કે જો યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવામાં આવે ને તો એ ઘણું સફળતા તરફ તમને દોરી જાય છે જેનો સમય છે ને તો તમે એ જ કાર્ય કરો હવે માની લો કે બે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે એક મહિનો મળે છે એક વિદ્યાર્થી આમ સમય નો યોગ્ય ઉપયોગ કરીને નિયમિત અભ્યાસ કરતું હોય છે પણ જયારે બીજો છે સમય બગાડે છે ને ફોન જોવાવામાં કે રમવામાં એમાં જ સમય આખો દિવસ પસાર કરે છે પરીક્ષામાં જે પહેલો વિદ્યાર્થી છે એ એમ સફળ થઈ શકે છે એટલે આ બાબત આપણે એમ આ બાબત આપણને આમ સમજાવે કે સમય જોઈએ યોગ્ય ઉપયોગ પૈસા કરતા પણ વધુ મૂલ્યમાન છે
સાચી વાત છે સાચી વાત છે
હા પણ જો એ બાળ બીજા બાળકે જો સમય નો યોગ્ય ઉપયોગ કરી ને અભ્યાસમાં પોતાનો સમય વિતાવ્યો હોત તો એ પણ સફળતા મેળવી સકત પરીક્ષામાં પણ એને એવું ના કર્યું ને સમય નો બગાડ કર્યો તો સમય એ આમ સૌથી મૂલ્યવાન અને કિંમતી વસ્તુ છે તો તેનો આપણે આમ સદ ઉપયોગ કરી કરવો જોઈએ ના કે દુરપયોગ કરવો જોઈએ
હા એ તો તમે સાચી વાત કીધી
હા સારું સારું પછી આપડે ખુબ દિવસ વાત કરીશું
પાકો પાકો અને તમે મને જે પણ સમજાયુ એ ધ્યાનમાં રાખીશ પૈસા સમય સ્વાસ્થ અને આપણા કુટુંબને બધાને સમય સરખો આપીશું
સારું સારું
હા તો
હા